આ હ જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં
મજામાં હા મજામાં એકદમ તમને શું પેલા ની તમને ગમે બહુ યાત્રા
એ હા મને તો બહુ ગમે રેલ્વેમાં તો મને બહુ ગમે મને તો મજા આવે ટેન્શન નઈ ને કાઈ શાંતિથી બેઠા રહેવાનું અંદર હરવા ફરવાનું ન
હા એ વાત સાચી છે પણ એમ થાય કે તમને જનરલ ડબ્બામાં મજા આવે કે પછી આ આપડે એસી બોગીમાં મજા આવે જવાની
અત્યારે બે માં ગયેલા છીએ એસી માં ગયેલા છે ને પેલામાં જનરલ માં ગયેલા છીએ
તો તમને બે માં શું મજા આવે એમ થાય કે તમ લો
આમ જોઈએ તો એસીમાં સારું રે એસીમાં સારું રહે એમ ગરમી પણ ના લાગે ને આમ બીજું કોઈ અવર જવર કોઈ આવે જ નહી
હા એ વાત સાચી છે પણ જે પહેલા અમે પે હતું ને અમે જનતલ ડબ્બા જતા ને તો એ વાતને એક મજા આવતી એ કે કાયમી કચરો કરો તો સીધું ખીડકીમાંથી બારે એટલે જનરલ ડબ્બામાં ને કચરો અંદર થાય જ નહી ને આમ હવે એસી માં આપે જઈએ છીએ ને તો જોઈએ આપે તો ભલા બધું ચોખ્ખી રાખીએ પછી બીજીને એના છે ને આમ ભણેલા ગણેલાને વીઆઇપી જો તો એસી બોગીમાં એટલો કચરો કરતા જાય આમ બધું નીચે ફેંકતા આવે
હા એ વાત
સફાઈ કર્મ હા સફાઈ કર્મી વાળા જયારે ઝાડુ નીકાળે ને કચરો કાઢે ને ત્યારે જોઈએ તો બોદ ટલ ને પ્લેટોને તમે જોવ તો એટલો કચરોમાં ઢેરતા આવે તો ઘણા લોકો સ્ટાફવાળા મને ઓળખે ને તો વધારે ફર ફર કરુને એટલે એ જ ગાડીમાં એ સ્ટાફવાળા મળી જાય ત્યાર પછી કે બચારા કે જુઓ કે બેનો કે આ બધા કે ભણેલા ગણેલા એ કેટલો કચરો કરેલો તો એ શું કઈ કે ક કે કરતા આ બીજી ગામડા ના લોકો હોય ને એ સારા એ કચરો તો ના કરે અહી કને કે
હા એ વાત સાચી વાત એ લોકો સુધરે હા
સુધરેલા પણ આ લગરણ કીશું કે એના ઘરમાં કેમ સફાઈ આમ રાખતા શકે કે ઈ તો છે જ કીધું એના ઘરમાં તો એ કે ટ્રેનમાં જ બધું ગંદકી કરે વધારે ને એ કે જનરલ ડબો ને એટલે વાંધો ના આવે ખિરકી ખોલીયે તો કચરો બહાર અંદર કચરો ઓછો થાય પણ એ કે બ અવાજ અવાજ બહુ આવે
હા બરોબર આમ તો સારું રેખું ખિડકી માંથી વસ્તુ કઈ બી આવતું હોય નાસ્તા પાણી ન તો આપડે લઈ શકીએે પેલું પેક હોય તો કશું આપડે લઈ ના હકીએ બરોબરને અને કંઈ બી ખાઈ પીને તરત બહાર નાખી શકીએ અને એસી ડબ્બામાં નથી નાખી શકતા આપણે એ આપડે કોઈ. થેલી બેેલી હોય કોથળી એમાં આપડે કચરો ભર પડે આપડે તો ભર દઈએ. તો બીજા લોકો બધા જ્યાંતા નાખી દે અંદર ને અંદર
ને આમા બરોબર એ જ ને કે હા બોલું છું આવાજ ચાલુ જ છે કીધું વરસાદ પડતી ને અવાજ સંભળાતી નથી. એટલા માટે અવાજ આવે છે ને પાણીની રાખુ હ હા એજ થ કે કાલે રથયાત્રા છે એટલે ક્યાંથી વરસાદ આવી જાય અમારે ત્યાં. એટલા માટે હા ર. મેં એજ કીધું એજ મેં કીધું મ પૂછી જવું તું ટ્રેનમાં મજા આવે કે ના આવે પણ. પમાં. એસી વોગીમાં તો છે ને તો કોથળી પણ સાથે આપને કે છે રાખવાની. તો કોથળી મમ્મી તો ઘરથી જઈએ ને.. કોઈ મોટી બે કે ત્રણ ગોથળને સાથે જ લઈ જઈએ. કં બી ઝીણો ઝાડો કરો કચરો હોય ને બિસ્કીટ ના હોય કાાગડિયા કે ટીપ્સને ગાગળિયા હોય.
હમ
ચોકલેટ એમ બધા અમે કોથળી જ નાખતાયા.
અચ્છા અમે અમે પણ લઈ જઈએ. સંગા લઈ જઈએ બધું બધું કચરોમાં જ નાખીએ. છાસ ના ગ્લાસ હોય કે કઈ બ હોય ને તો પ્લાસ્ટિકની ગમે તે વસ્તુ હોય તે અંદર ભર દઈએમે પ પછી કચરા પેલા આવે સાફ સફાઈ કરવા પછી એમ.
હમ. હા તો પછી જય્યારે પછી ટ્રેન એકદમ જંગલ તરફ જતી. હોય રસ્તામાં કોઈ ઘર ગામડા કે નાતા પછી બાર ઉડ ઉડાડી દઈએ ક પછીર બાથરૂમ જોડે પેલું પડય્યું ને ડસ્ટબિન. એમાં નક્કી આવીઈએ. એટલે આપણે જે બ જોયું ને નમતમ કચરા હોય જ નહી એમાં. મસ્ સા.
હા તો આપડે જ બેઠા ને ત્યા આપણેે જ કચરો કરીએ તો કેવું લાગે. તોગ નીચે મૂકવું પણ ના ગમે સારું
હા મને તો બઉુ જો એમ થાય કે ટ્રેનમાં જવ એટલે મજા જ ના આવે. એમ થાય કે ચાલ ને બીજો કોક નાખતા હોય તો બીજો કચરો પડે ને તો હું તો ઉઠાવીને મારે કોને નાખી દઉં લાવ કે નાખી દઉં નીચે નાખતા હો નીચે નાખવા ના આપું.
એટલે પેલા મુસાફરી કરતા. પણ હવે મુ સફરી ઘણા ટાઈમ થી કરી નથી રેલીમ હવે એ કેવું છે એ ખબર નથી. હાલમાં તો
ના ના. હમણાં પણ એવું જ છે અમેરે હર સાલ હોય એટલે હર વખતે આવવાનું હોય બજલું. એસી ભોગી લઈએ અમે એમ થાય કે અમારે જે હોય. હા સીટ ત્યાં તો બધી એ સાઈડ તો ચોખું જ પડ્યું હોય. અમે કચરો નાખી જ દઈને. પણ બીજું એ બધા એ હોય ને. બીજાના થ બહુ ગંધ થાય. બોટલો હોય પ્લાસ્ટિક ની બધું તેની ચજ ફેંકી દે.
ખાતા ખાતા પણ નીચે ઢોળાય એ બધું એ પણ ગંદકી થાય એવું આપડે ના ગમે. આપડે તો પે લઈ જઈએ ગાતે એના પર રાખીને પછી નાસ્તો કરવાનો. એટલે કઈ પટ ચ પડે જ નહી એમ કે જે હ પેપર માં પડે જ પેપર પછી પાય ચોળને મૂકી દઈ એક બાજુ.
હમ એજ ને પાછ ટ્રેનમાં તો પેલા જે હોય ને સફાઈ કર્મી વાળા બધા એ તો પૂરું બુક લિસ્ટ લઈને આવે. એ કે તમે જોઓ કે અમારું કામ બજારે બહ સરસ જ કામ કરી બે ટાઈમસ બાથરૂમને હોય ને. એતો એ ધોવા આવે. પેલા પેલા લિક્વિડ થી ને આ બધું ફર્શ સાફ કરે. ચોખાઈ તો રાખે પણ હવે આપ જનતા જેવી છે શું કરીએ.
હા જેમ ચોખ્ખું રાખવાનું કેમ તેમ વધારે કરતા હોય બધા. અમુક લોકોને કશી ખબર જ નથી હોતી.
હા પાછા ભણેલા ગણેલા એમ નથી કે બધા અ ભણ છે. અ ભણ એવું ના કરતા પણ ભણેલા ભણેલા જ એવું કરેલા બધા. પોતના ઘર માં નહી કરે પણ બારે બધે લગ્ન કરશે. ગંદકી કરશે બારે.
તને લાંબી મુસાફરી ગમે કે પછી ટૂંકી.
ના મને તો ગમે મને ગમે ટ્રેન વાળી મુસાફરી હા અમારે કે છે ઘરમાં બધા.
તો શું ગમે એમ કે. રખને હે એવું હે પણ ટ્રેન કેવી હાલે આમ બીક ના લાગે.
હ ના બીક ના લાગે મને કેસે ઘણા વાર. હા માર છોકરાના પપા લોકોને. કે એકવાર તમને ને પ્લેન માં બરાવીશ ના મને પ્લેનમાં નથી જવું મને ટ્રેનમાં જવું છે. મને પ્લેનમાં બીક લાગે ખબર નઈ એ કે બધા ક્રેશને થાય ને એટલે. ટ્રેનમાં પણ ભલે હાદસા થાય છે પણ મને. એટલે મને ટ્રેનમાં મને ટ્રેનમાં ચાલે પણ પ્લેનમાં ના ચાલે એ કે. મસ્ત નુ કે મને કે બે કલાકમાં પોહચી જશો ના મને ચોવીસ કલાકમાં પહોંચે ને એ ચાલશે. ટ્રેન માં હા આરામ આરામ.
કેટલા દિવસ થા તૈયારી કરતા હોઈએ પછી એમ થાય કે આગલા દિવસ. બધું અમે બધું આ લઈ જઈએ ઉ લઈ જઈએ રસ્તામાં થેપલા ને ગુજરાત. થેપલા ને બધું. મસાલા હોય રોટી ને બધું હા બધું સુખડી ને બધું. હા. ઘર જ્યાં સુધી બને ત્યાં સુધી ઘરનું લઈ જઈએ પછી આગળ જતા ના મળે ત્યાં થોડું ઘ. ઠંડુ લઈએ ગરમ લઈએ.
ગુજરાત ને તો શું થેપલા ને અથાણા ને એજ હોય.
હા પછી અમે તો ઢોકળી ભી બનાવી જઈએ. સાચું એક ટાઈમ હા ઢોકળી બી બનાય છે અચ્છા એક. એક એક ટાઈમ નીકળી જાય આપડું મજા આવે પવા છે. પુલાવ તમે તો બધું જે હોય ને થોડું લઈ જઈ. એટલે હંગાથે જઈએ ને સાથે મોટી ફેમિલી માં તો. બધું બહુ સારું લઈ જાય પછી ખાલી બે જણા જાયને તો ઓછું લઈ જાય.
હા પણ ટાઈમ પણ જાય ને વધારે આપડે જતા હોય ને તો ટાઈમ પણ આપડે જતો રહે. રેલવેમાં આમને એકલા જતા હોય ને તો ટાઈમ નથી જતો બ બોરિંગ લાગે તો પછી. કોક તો જોઈએ જ હંગાતે આપડે.
છો છોકરાઓને ભેગા હોય ને તો મજા આવે એમ થાય કે એ ખાય એટલે ભેગા તો. ઘર કરતા ટ્રેનમાં મારે તો વધારે જોવે જમવાનું. ચાલી જાય પે ખાવ.
એમેંય છોકરાઓ નાસ્તો કરતા હોય તો પછી આપડી પણ ઈચ્છા થાય ને એટલે આપડે. નાસ્તો કરી લઈએ હંગાથે રેલવેમાં.
તે પણ એવું છે આપડે જો બેઠા હસુ બાજુ વાળુ ખોલશે ને ટિફિન. તો આપડે બી મન થઈ જશે ચાલો એ ખાય છે તો આપડે બી ખાવાનું ચાલુ કરીએ.
હા સાચું કીધું હા તો હું પેલા જતી ને રેલવે માં તો મને એમજ થતું. પ આના પપા તો સુર. થાય જ નઈ એટલે પછી મને ઈચ્છા ના થાય હું તો કોક સંગાતે સાથ દેવાવાળું હોય ને. નાસ્તો કરવાનો તો મજા આવે ના આવે મારે. છોકરાઓ તો ટ્રેનમાં બેઠા જ નથી સાંભળ ને મારા છોકરાઓ ટ્રેન માં બેઠા જ નથી.
બાપરે ના અમારે તો બધા ના.
ટિકિટ ટ્રેનમાં કઈ રીતે જવાયમ એને પેલા હું બેઠેલી હોવ.
અમારે ત્યાં જમેલા છોકરા બધા ચોવીસ કલાક ની યાત્રા કરીને આવે. ને કાય અને ભગવાન. કૃપાથી હમણાં સુધી કઈ અમારે એવું ફેલું નથી થય એમ કે સામાન ચોરી થય હોય ટ્રેનમાં અમને ક કઈ બીું હોય કઈ નથી તું ભગવાનની દયા થી સારું છે સાચવું પડે અરે એમ હમ નામે સિવાું છે એમાં તો મને ટ્રેનમાં ઊઘ ના આવે રાતનાને મારી બેબી છે ને નાની એવી એવી છે એને રાતના ઊંઘ ના આવે ટ જાગે જ પડી બે કે સને મન રાત ઊંઘ જ ના આવે ચાલો તો મારા જેવી જ છે મારી એવી પણ
જગ્યા એમની જગ્યા બદલાય જગ્યા બદલાય ને પાછી ટ્રેન હલતી હોય ને એટલે આપડ ઊંઘ જ ના આવે એમ હલ હલ કર હોય એવું લાગે આપડે એમ જાણે વિક જ લાગે હા તો
તો આ ટ્રેનની યાત્રા થઈ ગય છે બસ સરસ મજાની હા છોકરાને થડીને આવજો ટ્રેનમાં બેસી ને મારા ત્યાં
હ
હ હ હ સાચી વાત છે ઠીક છે ચાલ ચલો બાય
હ હા
આ બંધ કરો તો કઈ કરો ના
હ